બસ જો જમીને બેઠા. તું શું કરું છું.
બસ હું બી જમીન જ બેસી હમણાં મેં કીધું કે કોલ કરું. કેમ કે હવે મહિનો બાકી છે મેરેજ નો
હા હા એ તો છે મને અત્યારે એજ રીતે મને કીધું હતું ને પેલા કે આપણે શોપિંગ કરવા જવું છે એમ હું એ જ વિચારતી હતી મે તાર ફોન ના આવ્યો મેં કીધું. કદાચ બિઝી હશે શોપિંગ ને એમ એટલે મેં બી ના કર્યો બરાબર
એટલે મેં કીધું કે હવે એમને કોલ કરું કે હવે ક્યારે ફ્રી છે તો પછી જવાય એવું.
તું જ્યારે કે ત્યારે હું તો ફ્રી જ છું અત્યારે
એવું તો પણ ક્યાં જવું છે શોપિંગ માટે હવે.
હુ આપડે આણંદ કેવું જોઈએ ક્યાંક
આણંદમાં જો. અ મારે ચણિયા ચોરી લેવાની છે અને મેરેજમાં પહેરવા માટે અને બીજું એક હલ્દીમાં પહેરવા માટે મારે બીજું કંઈક અલગ લેવું છે. ચનિયા ચોલી નીવી
ઓકે ના ના ચણ્યા જોડે હવે આજકાલ કોઈ ઓછી જ પહેરે છે લગનમાં ને એવી રીતે જ પહેરે છે.
હ કેમ કે મેરેજમાં જો હેવી હેવી એટલું હોય તો સારું લાગે હવે હલ્દીમાં એટલું એવી નહીં પાય
ના પણ આ હલ્દી માં સિમ્પલ અને સારું લાગે ને જે મસ્ત લાગે એવું આમ કોટી ટાાઈપ ના ખબર છે અત્યારે કપડા નીકળ્યા છે નીચે ધોતી ટાઈપ હોય એવી ટાઈપ ના એ તો તને જે ગમે એ તો
અહિયાં કોઈ પેલું કસ્ટમાઈઝ કરે અ કરી આપે છે આણંદ માં કોઈ ખબર છે તમને કે મને જેવું જોઈતું હોય એવું બની આપડે એવું કઈ આપે એમને કાપડ લ
હા, છે.
હા, તો પછી એવું હોય. ને તો દુકાન એવી બી જોઈ લઈશ આપણે પૂછીએ તો કે કેટલો કેટલામાં પડે છે, તો પછી રેડીમેડ લઈએ અને કસ્ટમાઈઝ કરાઈએ, તમ આગળ પડે એવુ
હા, એટલે મારા ભાઈ ના બી અત્યારે થોડા દિવસમાં મેરેજ છેને, કઝિન બ્રધર ના તો અમે લોકો આણંદથી જ કરાયું છે. કસ્ટમાઈઝ અમે બધા એક જેવા ડ્રેસ માં કસ્ટમાઈઝ ડિઝાઇન કરાવી છે. કલર, બધાના અલગ, અલગ હમમ, મામેરુ છેને. અમારે ત્યાં આવે તેઓ તેના માટે
અચ્છા એમાં કસ્ટમાઈઝ બધા કરવાના છો
હા કસ્ટમાઈઝ પહેરવાના છે બધા બધાનું જેન્ટ્સ લેડીઝ બધાનું સેમ છે
બરાબર તો આવું અમારે બી થાય ને અમારે હલ્દીમાં એવું કઈ થાય કે હલ્દી માં જે અમારી ફેમિલી છે ને એમને બધાને યલો કરવું છે યલો અને પિંક નું કોમ્બિનેશનમાં અને જે અ હ હલ્દી હલ્દી નું ફંક્શન છે ને બંને સાઈડ નું એક જ જગ્યા મે રાખ્યું છે મેરેજમાં અલગ જ નહી
બરાબર છે અમે લોકો એ તો હલ્દીમાં ગ્રીન કલર ની થીમ રાખી છે.
ગ્રીન, કલરની આ હા સુ
હા, એટલે હવે છે. લગન એટલે ગ્રીન કલરની થીમ રાખી છે. એટલે ગ્રીન કલર નું બધા ગ્રીન ટાઈપના જ કલર, પેરસે એમ બટ લાઈટ, ગ્રીન ડાર્ક ગ્રીન નહી, હ એ બધું અમે કાપડ એક જોડે લઈને બ બધ આખી ફેમિલી નું સીવડાયા છે, કપડા અને એમાં કસ્ટમાઈઝ બધી કસ્ટમાઈઝ કહીએ ને એવી રીતે કરાયું છે.
બરાબર તો તમે મળી આયા હશો, ને દુકાન જ્યાંથી બનાવડાવવાનું છે, એમને
હ, હ મળી આવી છુ. એ તો સારી રીતે ઓળખે છે અમારે ઘર જેવો સંબંધ છે, એમના જોડે
તો તો સરસ તો પછી મારુ બીજે કરવાનું છે. એકવાર ત્યાં મળી આવી શું તો એવુ હોય, તો
હા, તો આપડે એવું હોય તો કાલે જતા આઈએ કાલ તો સન્ડે છે એટલે એમને કહીશ તો એ થોડી વાર આવશે એમની દુકાન દુકાન ખોલશે આપડે, જઈશું તો તો કાલે કોઈ બીજું, ગરાક ના હોય, તો એ શાંતિ શાંતિથી, આપણા જોડે વાત કરી શકે ને એટલા માટે
હા, તો પછી એવું કેતા હોય તો પછી હલ્દી માટે આપણે કસ્ટમાઈઝ બનાવડાઈ દઈએ એ
હા, હા સારુ તો કઈ વાંધો નહી તો આપડે કાલે જઈશું બરાબર
હા, કાલ જઈશુ આપડે, અને કરી દઈશું એનું.
હા, હુ હા, હુ એમના જોડે એક વાર આજે વાત કર લઈશ, એવું હોય ને તો મને ખાલી એક વાર રાતે યાદ કરાવી દેજો ને. તો હુ એમને ફોન કરીને વાત કર લઉં, કે આપડે એમ કાલે કેટલા વાગ્યા સુધી જશુ, એ ટાઈમ પૂછે તો?
કેટલા વાગે નીકળીશું અહિયાં થી કો તો એ પ્રમાણે આપડે એમને કેવા ચાલે, તમે ક્યારે
આપડે તો જયારે જઈશ હું હું તો કાલ સવારથી ફ્રી છું કાલ આખો દિવસ તમે જય્યારે કેશો ત્યારે.
તમે કહો તમારા બધા મન હા. સારું તો આપણે આઠ સાડા આઠ નવ વાગ્યા સુધી નીકળશું ઘરેથી બરાબર અડધો કલાકમાં તો પહોંચી જશું આણંદ. બટ એ જ્યાં રહે છે ને ત્યાં થોડું અંદર છે તો એટલે અડધો પોણો કલાક લાગશે એમ.
બરાબર તો તમે તો જોયેલું છે ને એટલે વાંધો નહી આવે.
ના ના મેં તો જોયેલું છે એટલે વાંધો નથી. અને તમારા મમ્મી ને ને એ લોકોને બી લેતા ચાલશો ભેગા. તો એ લોકોને બી હા, ગાડી લઈ લેશું આપડે એવું કઈ વાંધો નથી. મારી લઈને, ચાલીએ આપડે
હા, તો બી વાંધો નહી, તો તમે મારા ઘરે અઈ જજો એવું હોય, તો
હા, હુ પેલા તારા ઘરે આવી જઈશ અને પછી આપણે બધા જઈશું ત્યાં આણંદ
સારું એવું કરીશુ. તો ખાલી હલ્દી નું તો આપડે કસ્ટમાઈઝ કરાઈએ ચલો પણ પછી, બીજું બીજા ફંક્શનનુ શું કરવુ છે. પછી?
તમારા, કયા-કયા ફંક્શન હોય છે?
એક તો સંગીતનુ હશે, એમાં એમાં શું પેરાઈ પેઈ
આમ પાર્ટી વેર ટાઈપ પહેરો તો સરસ લાગે.
પણ પછી ગરબા ને એવું
પેલો એવું નહિ પેલ પાર્ટીવેર બી નહિ એટલે આમ ખબર છે કસ્ટમાઈઝ સાડી આવે છે
કસ્ટમાઈઝ સાડી પણ એ તો રિસેપ્શન એવું હોય તો ચાલે એવું.
ના લોકો સંગીતમાં પણ અત્યારે બહુ જ પહેરે છે એવું.
પણ સંગીતમાં કસ્ટમાઈઝ સાડી તો કેવી લાગશે આમ
હા એ તો હવે બધા જેવી ચોઈસ જેની એ તો.
હમ્મ. તો એનું એવું હોય તો કસ્ટમાઈઝ સાડી રિસેપ્શન માટે રાખ
સંગીતમાં તો તમે ચણીયા ચોળી કે એવું નહી પહેરો
ચનિયા ચોરી પણ મને એટલી હેવી નહી જોઈતી કેમ
ના ત્યાં કને તું અહ તમે જોશો ને તો ત્યાં કને હલકી થી લઈને ભારે સુધી પણ જે હરી ચનીયા ચુડી હોય ને પણ એની જે ડિઝાઈનિંગ કરેલી હોય ને એમાં જે શું જોરદાર લાગે.
એવું તો કઈ જગ્યાએ છે, આણંદમાં જ છે
છે.
અહ બરાબર તો
જે આપડે જે આપડે કાલ દુકાને જઈશું શું ને એ જ દુકાન એમની બહુ જ મોટી દુકાન છે.
અચ્છા એ આ બધું બી રાખે છે એમ સિંગ
હા બધું બધું સિમ્પલ અને રેન્ટ પર બી આપે છે આપણે કપડાઓ
તો તો બંને જોઈ લઈસુ રેન્ટમાં મળે તો પછી વાંધો જ નહીં
હા કેમ કે મેં હે ને મારા લગ્ન માટે અને રિસેપ્શન રિસેપ્શનમાં તમે પાર્ટીવેર પહેર્યું હતું તો તેનો એ મેં રેન્ટ લીધું હતું અને લગ્ન પર મેં ચણીયા ચોળી પહેરીતી એ મેં રેન્ટ પર લીધું હતું બાકી તો અમે બધા કસ્ટમાઈઝ એક જેવું કરાયું હતું એટલે એ તો લીધું જ તું અમે
બસ તો તો મારે એવું થાય તો તો વાંધો જ નહીં પછી રેન્ટ પર લઈએ તો
આપડે જઈએ એટલે તમે જોઈ લેજો કેવું છે નહી
હા તો એવું કરીશું. અને જ્વેલરીનું
જ્વેલરીની તો જો અમે લોકો એ આપડા અહીંયા જોઈ લેશુ કોઈ દુકાનો એવી સારી તમારા નજરમાં હોય તો
તમે લઈ લીધી કે બા
તમાર ના ના ના બાકી છે એટલે તો હું એ તમારેથી પૂછવાની હતી કે તમને ક્યાંય ખબર હોય તો જણાવજો એમ.
તો આપડે અહિયાં નડિયાદ માંથી જોઈ લેવું છે અહિયાં બી એક બે શોપ હજમ સારી મળે છે પણ એક વાર આ આઉટફિટ નું થાય ને તો કલરને એનું ખબર પડે કયા કલર ની લેવીને શું લેવું એવું
હા એ તો છે એ જોઈ લેશુ ચલોને કાલે અમે આણંદ તો જવું જ છે ને ત્યાં લેતા એટલી વાર નહીં લાગે કેમ કે કાલ સન્ડે છે તો ત્યાં ભીડ નહી હોય પ્લસ અને અને હા એક છે જે દુકાન મને હું ઓળખું છું તો એમને પૂછી લઈશ આજે ફોન કરીને કે ખોલીો લશે કદાચ કાલે તો એમ કદાચ તો સાજે કેતા હતા કે હું ટ્યુઝડે ના કે વેનસડે ના બંધ રાખું છું દુકાન એમ. એટલે કાલ તો સન્ડે છે એટલે ખુલી હશે કદાચ તો. નાઇન્ટી નાઈન પર્સેન્ટ પછી તો બી આપણેે એક વાર ફોન કરીન કન્ફર્મ કર લેવું સારું.
હા એટલે તમાર જોડ નંબર છે તો તમે એકવાર પૂછી લેજો એમન.
હા એમન પૂછી લઈશ અ પાંચ છ વાગ્યા સુધી પૂછી લઈશ એમન ચલોન.
હા ભૂલ્યા વગર પૂછી લેજો તો પછી કાલે વેલા નીકળી જવાય તો
હા એ તો છે નવ વાગ્યાથી પેલા નીકળી જ જશુ આપણેે લોકો.
હા એટ બધું પછી લેવા જાય ન બહુંવાર ના લાગે.
હા એજ તો તો છે જ નીકળી જશુ એ વાંધો નઈ તમે તો કોણ કોણ આવશો તમે તમારા મમ્મી બેન ને એ બધા આવશે તમારા.
ના એ લોકો બીજી જગ ક્યાં જવાના છે એમનુંફિટ ફીટિંગ્સ એટલે હું ને મમ્મી બે આયીશું ખાલી બેનનું બાકી છે મારું બાકી તો બંને નું લેવાય જાય ને.
અચ્છા ઓકે તો કઈ વાંધો નહીં અને બીજા ને આવું હોય તો લેતા આવજો જોડે આપડી ગાડી તો ખાલી જશે.
પછી બીજું જોઈ કોઈને આવું હોય
હા હું તો અત્યાર એકલી જ છું કેમ કે મારા ઘરે તો બધાની મોસ્ટ ઓફ શોપિંગ થઈ ગઈ છે મેરેજ માટે. તમારા ઘરમાંથી કોઈને બીજાને આવું હોય તો લઈ આવજો કઈ વાંધો નથી.
હા તો પછી એવું કરીશ હું પૂછી લઉં કોઈને આવું હોય તો અન તમને કહીશ પછી.
બરાબર છે વાંધો નહી તો કઈ દેજો. ચલો તો પછી આપડે પછી વાત કરીએ બરાબર હા હા સારું ચાલો જસ હા જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.